હલો હા બેન હા આવે છે
હા
હમ્મ આજે મેંઘવારી વિષય પર બાત મારે વિચારજ રજૂ મગ માગું છું
સહી કહો તમે મેંઘારુ એ એટલી રોજીદાં જી જીવનમાં આ ઉપયોગી એના વસ્તુના ભા ભાવમાં ભાવમાં સતત વધારો આજના સંયમમાં મોંઘવારી માન્ય માનસ માટે તે એક મોટી સમસ્યા બની ગઈ છે
ખાદ હા ખાદ્ય પદાર્થો શકભાજી દૂધ ડી ડીઝલ પેટ્રોલ શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરી વ વસ્તુઓના ભાવ સતત વધી રહે છે
સાચું કહે તમે
હમ્મ મોંઘવારીના અ સૌથી અ વધુ પ્રભાવ મધ્યમ વર્ગને એઅ ગ ગરીબ વર્ગ પર પડે છે પરિવારનું બજેટ બજેટ સંભાળવું મુશ્કેલ બની જાય છે ને
હા
હમ્મ જે વસ્તુઓ પહેલા સરળતાથી મળી જતી હતી જે આજ ઘણી મોંઘી થઈ ગઈ છે
હમ્મ મોંઘવારી વધવાના તો ઘણા કારણો હોઈ શકે છે પણ જે ઉત્પાદનુ ખર્ચ ખર્ચમાં વધારો ઈંધણ ના ભાવના વધારો કુદર ટી આપતો પૂરવઠા ની અછત અને બાજારમાં માંગ તો વધારે હોવી જ
હા મોંઘવારી ના કારણે લોકોની બચત ઓછી થઈ ગઈ ગઈ છે અને ખર્ચ વધી જાય છે આ ઘણા પરિવારનો પોતાની જરૂરતોમાં ઘટાડો ઉમ કરવા પડે છે કેટલાક લોકો વધારની આવક મેલવાવા માટે વધુ મહેનત કરે છે ને
હા સાચી કદમ આજે એક સમય એવો આવી ગયો છે ના કે કરમનું માનસિક બજેટ બનાવવું પણ એક પડકાર બની ગયો છે શાકભાજી અનાજ અને રોજ બરોજની વસ્ તુઓ ના ભાવના ઘણી તકલીફે પડેચિત છે તેઓ ઓછા ખર્ચ ઘરમાં ચલાવનાની કોશિશ કરે.
નાા સાચી વાત હે મોંઘવારીનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પણ જોવા મલે છે. શિક્ષણ ફ્રી શિક્ષણ ફી પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ના ભાવ વધવાથી માતા પિતાને વધારો આર્થિક ભાર સહન કરવા કરવો પડે છે ને.
હમ્મ સાચું કયું તમે ને આપડો પણ મોંઘવારી સામે લડત કરવા માટે સમજદારી થી ખર્ચ કરવો જોઈએ જરૂરી ખર્ચ ટાળ વુ જોઈએ બચતની આદત વિકસિત કરાવી જોઈએ અને અસ્તાની વસ્ તું ને ઉપયોગ કરા વધારવો જોઈએ.
હા એકાવત છે જેટલી ચાદર હોય એટલા જ પગ વરસાાવ હેને એ કાવતો આપને શીખવાડે છે કે આપણી આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ.
હા સાચું કયો પણ પણ ગંભીર સમસ્યા છેન આપણા જો યોગ આયોજન બચત અને સમજદારી થીન તેનો સામના કર આપ અકા શકાય છે આપણ બધા મળી છે.
હમ્મ.
આર્થિક સ્થિતિ અપનાવી જો હોય છે અને બચતને જીવનોનો મત્વપૂર્ણ ભાગ જોઈ છે.
હા હ વોહિતો અત્યારે મેગું તો ઘણું થઇ ગયું છે.
હમ્મ ઈસ્કૂલમાં તેરી છોકરાને બુક કિતાબે વગેરા પેન્સિલ વગેરા બુટ ને સ્કૂલ ડ્રેસ વગેરે એ પણ મગાર જ છે ને. અને પણ કે કેમ કર
હમ્મ સાચી વાત હે સ્કૂલમાં દાખલય કણું કરવાનું છે ને.
હા.
હમ્મ ઓર ડીઝલ પેટ્રોલર એ બી તો ઘણા મેગુ થઈ ગયું છે.
હમ્મ.
હમ્મ ઓર રસો રસોડા સામાન બી તો કટરું થઈ ગયું છે ને મે મેગું કતરું થઈ ગયું.
હમ્મ અને આપણ ગોવા જાવ છે ને તો ત્યાં પણ થઈ ગયા છે ટિકિટે ઓટો રિક્ષા વગેરા ભાળોની વગેરા ખાન પાન સાધવો તો એ પણ આપણને હમ્મ પણ આપણે આપણે બાળકોને જેવુ પડે બી જરૂરી છે ન એ આ જનરેશનને
સાચી વાત એ
ને આજ આજકાલ તો અ મોબાઈલ સિસ્ટમ વાપરી ગયે છે ના તો મોબાઈલ સિસ્ટમ બી દેખો અગર મોબાઈલને રિચાર્જ થઈ ગય ના તો ઠીક હે હેસ ખતમ વઈ ગયો તો બચાવ માતાપોડી તારે બે છોકરા માને નથી.
હ વધારે મતાફોડી હોય જાય છે મોબાઈલ મે ચાર્જ ખતમ હોય જાય તો વધારે વધારે માથાફોડી હોય જાય.
હા સાચું કહે તમે. ના અવે આ અપ આપને કટી ગુમા મ લે છે નય કટી જઈ શકો. પરિવાર માટે કઈ પ્રોગ્રામ વગેરા થઈ ગયો છેન. તો દખો આજ તો દેખું આમ પ્રોગ્રામ માધે પણ આ પરિવાર વાળ હો તો ડ્રેસ વગેરા સાડી વગેરા વધારે લેવા જોય છે ને તો એ પણ કપડા વગેરે પણ મા કેટ વધાયે વધારે પૈહા જોઈ જ છે.
હા વય તો ઘણું મેગું વેજું હેંગ મેગું વયું ઇન સાલી પડી જુવે અમે તો અ ગયા છે ટકી તો બકરી મોઘી વય ગિયે નીચે મેં ગમે બધું ઘણું વય ગયું છે.
હા એ એક સમય પણ ગેસની ટંકી દોસો તીનસો ર તમે મળી ગય છે ને યા યા જરેશનમાં તીન હજાર ચાર હજાર અ બ્લેક ટ બ્લેક ને ટકી મળશે.
હમ્મ હા કોઈ કાલા મે લાવે તો બ્લલેક મે તો દો હજાર તન હજાર લાગે છે એના અમે આપણે બુક કરાવી લાવવા ન તો બી દો હજાર રૂપિયા તો લાગી જ રહી. ગે છે ની.
હા સાચો કોહો તમે હમ્મ.
ઓર તમારા ઘરમ ઘર અમે કઈ નવીન છે?
કઈ નથી બસ હવે પ્રોગ્રામ વગેરે સબ પરિવાર માટે અ સર ખતમ થઈ ગયા છે વિવાહ વગેરે અને રાતી જોગા અને ઘણી કઈ કે પરસાદયા વગેરે જો જોય છે ને તો અમે ગઈ છો. ફ્રી વહી ગયા છે હવે વાપીસ બાર કને અને સ્કૂલ ચાલુ વઈ ગયશે જેવા.
વહિચતો સાચી વાત આમ સ્કૂલ ચાલ્યો છે ને તો અમે હે જો ભી ફ્રી ફ્રી ગયા થ બને જો ભી તો અભં વાપસ સ્સ્કૂલ વગેરે ઠાઠાન જીવી આવી છે.
સાચી ભય
હમ્મ
બાકી શોપિંગ વગેરે થઈ ગય છે તમારી?
શોપિંગ ચ કોની છે મારે ભાઈરું વિવાહ કરવાનું એની છે તો મારા ભાઈ રું અમે વિવાહ કરનું એ નની તો વિવા કરેલા નહી જેણે છે લગ્ન તે લગ્ન નીકળેલા જાણે તે કરેલા છે તો પછી શોપિંગ સ્ટાર્ટ કરોલા
અચ્છા અચ્છા અચ્છા હમ્મ.
લગન રીતે સોપિંગી ગણી વધારે કઈ છે.
હોય તો લોન હા મેગું ઘણું થઈ ગયું છે જો શોપિંગ ઘણી વધારે હોય છે.
હા.
હમ્મ ખર્ચું ઘુણું થાય ગય છે.
પણ જો આપડ રીતિ રિવાજ એવો તો આપડે જે ક સંંભાળી ને કરને છે
બય તો બ મેંગુ બનને બ કઈ બ તોય આપું તો થાય જો થઈ ગયું છે
મોટો પરિવાર છે મોટો સબ પ્રોગ્રામ વગેરા સબ જે સ જો રીતિ રિવાજ વગ સિસ્ટમ સબ થઈ
તો
હમ
ના આજકાલ તો મંગા તો તો આપણે ઈજામેન્ટ પણમે ગ કમ હોય ગય છે પેલા મહલાતની હતી
હા ઇનકમ કમ હથી મંગા જદા કમ હતી તો ઇકમ કમ હતી હમે મંગા ર જદા રી તો ઇકમ જદા તો કોઈ ને કોઈ તો હે થઈ ગય છે હેને
હા હ
હમ અને જતરું મેગું વેરું એની છે તો બતરું મેગું લેવી ર છે
હમ હમ હમ
હમ
હમ બાકી અરે અયા પાણી ટળે જ છે ને આખખો દિવસ પાણીમાં રમ તો એ ક કઈ કરે એ ક કઈ કરે હમ
હા માનેય નથી એમને ગબ છે પરેશન સઈ ગઈ
ઘણા પરેશાન થઈ ગયા છે ઠીક છે બેન મેં પછી વાત કરું છે એને
ઠીક એ સારું
સારું